હલો
હમ દોડદ. કેમ બસ આ તળકેશ્વર મંદિર આવેલ હતો.
ઓકે મંદિરે આવેલા હતા એમને. અચ્છા અચ્છા બરાબર છે હવે મારે એક વાત જાણવી હતી તારી પાસે.
હમ્મ.
કે તમારું જે આ ડિજિટલ નું જે ચાલે છે.
હા.
એનું મને ડિટેલિંગ કરી શકો. બ્રીફ થોડું બ્રીફ કરો ને એટલે ખ્યાલ આવે મને.
ડિજિટલ અમારું જે છે પ્રોજેક્ટ
હમ્મ.
એ આત્મનિર્ભર ભારત માટે નો છે. બહુ સરસ અતૈયારી છે, એનાથી જે લોકો છે બધા જે જોબ કરતા હોય સ્ટુડન્ટ છે તો બધા એ લોકો આત્મનિર્ભર પોતે થઈ શકે. એવું અભિયાન એક લઈને અમે ચલાવીશું.
અહ એમાં મારે કરવું હોય તો કરી શકીએ, મારે કરવું હોય તો કરી શકીએ?
હા કરી શકો, આમાં કોઈ પણ માણસ કરી શકે.
હમ્મ, હમ્મ.
આ કેવું છે પેસી ઇન્કમ મોમાં આવે. આમાં આખો પ્રોજેક્ટ છે તે અહ આપડો ક્રિપટોપ પર છે, ક્રિપટોપ પ્રોજેક્ટ કહેવાય.
હમ્મ.
હવે હમણાં તમે જુઓ ડિસેન્ટ્રલાઈઝ સેન્ટ્રલાઈઝ બેમાં બો ડિફરન્સ છે. એટલે આપડો પ્રોજેક્ટ છે તે ડડીસેન્ટ્રલાઈઝ છે એનો કોઈ માલિક છે નહી.
હમ્મ, હમ્મ.
ને માલિક હોય ત્યાં બંધ થવાની શક શક્યતા હોય પણ અયા માલિક જ છે ની કોઈ. આ એક સિસ્ટમ છે. સિસ્ટમ બનાવી દીધી છે એક જણા આપડે જે ચાર દેશો છે યુ એસ એ
હમ્મ.
કોરિયા એ સિંગાપુર અને મલેશિયા
ઓકે.
એ પાંચ દેશો એ મળીને આ પ્રોજેક્ટ ને ડાહો કોમ્યુનિટી દ્વારા રન કરેલો દાવો એટલે જે ક્રિશચિયન કોમ્યુનિટી આવે ને અને ચર્ચમાં બેસીને આખો પ્રોજેક્ટ સમજાયો છે. એટલે મેિકનિઝમ બનાયું છે કે આમાં કેવું છે કે તમે અહ જેમ બીટકોઈન છે આજે બીટકોઈન બે હાજાર આઠમાં ચાલુ થયેલો હતો.
અચ્છા.
બ્લોક ચેન ટેકનોલોજી પણ. બિકટન બિટકોઈન લોકોને એવું હતું કે આ ફ્રોડ છે અને આમ છેને તેમ છે બધા વાતો તમે તેમ કહી રહી ત્યારે એ દસ રૂપિયા પર ચાલતો તો. એનો માર્કેટ દસ રૂપિયા હતો. હા એ વખત બે હાજાર નવ દસ ની વાત. એજ બિટકોઈન ને કિંમત દસ રૂપિયા ખાલી હતી ને એ વખતે આપડી પાસે બી પ્રોજેક્ટ આવેલો કે ભાઈ આ બીટકોઇન છે, તમારે લેવો હોય તો લઈ શકો આમ તેમ પણ તે વખતે લોકોને વિશ્વાસ બેસતો નહી હતો કે આ કેવી રીતે પોસિબલ આ તો બધું ફ્રોડ છે ને આમ તેમ આવું આવ્યા જ કરે ને કોઈ એને સિરિયસલી નહી લીધું આ સિરયસલી લી ધું નહીં હવે આજે તમે બે હાજાર છવીસ છે તો બે હજાર છવ્વીસ માં એ જે દસ રૂપિયાની વેલ્યુ હતી એ દોઢ કરોડ સુધી પહોંચી ગઈ, કેટલા? દોઢ કરોડ હમ્મ દોઢ કરોડ એને ટાચ થઈને હમણાં રનિંગમાં હાલમાં એસી લાખની વેલ્યુ છે એની પોતાની. એના લીધેથી ટેકનોલોજી છે. હા ટેકનોલોજીની સિસ્ટમ છે બ્લોક ચેઇન ટેકનોલોજી વિકસાયું છે એને
બરાબર.
જે છે તે આજે કોને બનાવ્યું છે શું છે કોઈને આજે બી ખબર નથી એમ એ સિસ્ટમ બ્લોક છે બીટકોઈન પણ બનાવ્યો છે હજુ કોઈને એનો ખબર નથી. હવે એ વખતે આપડી પાસે દસ દ રૂપિયા તો શું પણ સો રૂપિયા તો હતા જ ને બે હાજાર નવ માં દસ સો રૂપિયા ભી ખાલી આપડે એમાં રોકીને ભૂલી જતે છોડી દીધા હતા. તો આજે આપડે સો કરોડ ના માલિક થઇ ગયા હતા.
બરાબર છે.
તો એ વસ્તુ જે વખતે આપડે ટૂકી ગયા
તોય આપડે સમજ્યા નહી એમ
સમય જાની ને એ વખતે શું છે ઈન્ડિયામાં એટલું બધું બધું એનું ચલણ હતું નહી ને કોઈને એમાં સ્ટડી બી નહી કરેલુંને તો એમાં રાસ નઈ લીધેલો
હમ હમ હ.
એ વખતે બધા ઘણા બધા એવા પ્રોજેક્ટ આવ્યા જ કરતા જેમ પેલા પાય છે પછી એવા ઘણા બધા પ આવ પ્રોજેક્ટ પણ એમાં બી કોઈ સિરિયસલી એટલું લીધું નહી.
હમ.
તો તો એ વખત થી ચાલુ જ હતું એમ અને એને બ્લોક ચેન ટેકનોલોજી નો વિકાસ થઈ રહ્યો વિકાસ એટલે કેવી રીતે આજે તમે બેંક છે બેંકમાં તમે એ સેન્ટ્રલાઈઝ છે.
હમ હમ હમ.
જે બેંકમાં સેફ નથી તમે પૈસા પોતાના છે પણ તમારે હવે એક કરોડ રૂપિયા અડધી રાતે જરૂર પડી તો તમારે બેંકને બેંક તમને સવાલો કરે પેલા તો અમારા જ પૈસા હોવા છતાં બી તમને સવાલ કરે કે હેના માટે જોઈએ પૈસા. કેમ કેમ લેવા છે. ચેક લઈને બી જશો તમે તો તમને તો પેલા એક ચેક પર એલો બધી ઘણી બધી સાઈન કરશે પણ પછી પૂછશે કે ભાઈ આટલા બધા પૈસા નહી ઉપાડી શકાય એમ એટલે આપડા જ પૈસા આપડા બેંક સેફ નથી પરમિશન લઈ પડે એ લોકો પાછો ટાઈમિંગ હોય અમુક કે ભાઈ ચાર વાગ્યા સુધી જ હોય શનિ રવિ બંધ હોય આવું બધું એ બધું સરકાર પાસે હોય એમ સે્ટલ એસી હોય હવે આપડા પૈસા છે હવે આપડા ક્યાં સેફ રાખવાના હતા એના માટે આ જે પાંચ દેશો એ મળી ને આવા બધા બધા પ્રોબ્લેમ ઘણા બધા હતા કે અમેરિકા પૈસા મોકલવા હોય કોઈને પછી ત્યાંથી મોકલવા હોય અહીંયા પાછા ઈન્ડિયામાં તો બધો વચ્ચે ચાર્જિસ બહુ લાગતો હતો ડોલરમાં ફેરવાના હવે ડોલર માંથી રૂપિયામાં કન્વર્ટ કર એક્સચેન્જ કરો એમાં એ લોકો વીસ પચીસ રૂપિયા ખાઈ જાય પછી ઘણા બધું અંધાર હતો કો હ કો બધું બહ ચાલતું હતું એનાથી આપડો ઇન્ડિયા દેશ વિકાસ નહી થતો હતો હ બહારથી કંઈ ફંડ મગાવ હોય તો એટલી બધી મગજ મારીહતી પેલા
હમ હમ હ.
તો એ બધી વસ્તુ ન સોલ્યુશન આ બીટકોઈન લાગ્યું એમ
બરાબર છે
છે કે એક ડિજિટલ કરન્સી છે
હમ
તમે બ્લોક ચેઇન ટેકનોલોજી વિશે તમે ડીપમાં જાઓ તો બ્લોક્સ એડ ટેકનોલોજી એટલે એક એવું છે કે બધા તોરા ડેટા જે હોય ને તે અંદર એક એક જેમ તમે બેંક એકાઉન્ટ ખોલાવો તો એમ નવું એકાઉન્ટ ખુલે ને જેમ સોળ આંકડાનું તો એવી રીતે અમાં તમારું આમાં એડ્રેસ બને નવ એ એક બ્લોક ચેન બ્લોક ઉપર બનતું જ જાય બનતું જાય એક બ્લોક ભરાઈ જાય એટલે બીજું ઓટોમેટિક ક્રિએટ થઈ જ જાય એવાસંગ બ્લોક ચેન બની ને એક બ્લોક ચેન ટેકનોલોજી બેઈ ગય ને વિકસાવી સતોથી મોટો નાકા કરીને કોઈ છે એણે આ ડેવલોપ કરેલું પણ એને એનો ફાઉન્ડર બીપકોઈ બ્લોક ચેન ન તેને હજુ સુધી એનું પોતાનું નામ બ નથી પાડું કે હું મે જ બનાવી છે એમ પણ આ ટેકનોલોજી થી આજે દેશનો અને ઘણા બધાને બહુ ફાયદો થયો એમ એક એક કઈને તમે આપો એટલે એક એક કરોડ ની ડીલ થાય એમ
અ એક દેશ થી બીજા દેશમાં બી કરવું હોય કે તો કોઈ બી દુનિયાના ખૂણામાં આપડણે ટ્રાન્ઝેક્શન કરવું હોય તો કરી શકીએ આસાની એમાં ખાલી માઇનો ચાર્જસ લાગે કે ભાઈ વીસ રૂપિયા પચીસ રૂપિયા ચાર્જિસ લાગે ખાલી આટલું મોટું ટ્રાન્ઝેક્શન આ બધે ટેકનોલોજી વિકસાવી પછી ધીરે ધીરે ધીરે લોકોને ખબર પડતી ગઈ તો આજે પોલીસ સ્ટેશન એફઆઈઆર પણ બ્લોક ચેન ટેકનોલોજી થી ાય છે ને બેંક વાળા બી બધી આ સિસ્ટમને યુઝ કરે છે ટેકનોલોજી જ કરે છે સેન્ટ્રલાઈઝ કરી નાખ્યું એટલે શું થાય કે આટલું બધું સ્પીડલી કામ કેમ થાય કે આપડે ગૂગલ પે જોયું ફોન પે જોયું કે તરત જ ક્યુ આર કોડ માં આપડણે પૈસા મોકલી શકીએ એટલી જ સેકન્ડ લાગે આપડે અહીિયાંયાથી અમેરિકા પૈસા
આ સેન્ટ્રલાઈઝ નો ફાયદો
હા ડિસેન્ટ્રલાઈઝ આપડું ડીસેન્ટ્રલાઈઝ છે સેન્ટ્રલાઈઝ એટલે શું કે એમાં બેંક છે એ બધા વચ્ચે પૈસા ખાતા હતા આપણે હમણાં આપડા પૈસા આપડા જે ટાઉન બને એમાંડીસે એટલે એક વોલેટ બને એમાં એક કી હોય જેમ લોકરની કી હોય ને એવી એક કી હોય એક કી ખાલી સાચીને રાખવાની એમાં એમાં ગમે તેટલા પૈસા પડેલા હોય કોઈ જોઈ ન શકે અંદર ની અંદર સરકાર માથું મારી શકે નહી કોઈ નહી એ આપડી પર્સનલ જ પર્સનલ જ બધું હોય અંદર એમાં કરોડો રૂપિયા પડેલા હોય તો બી કોઈ નહી જોઈ શકે
બરાબર
ને કોઈ સરકાર ને ખબર ભી નઈ પડે કે આની અંદર આટલા પૈસા આવ્યા છે ી એવું બધું આ બધે ટી ના લીધે આક ટેકનોલોજી બહ વિકાસ પાય મોટા મોટા જે અ અમીર લોકો છે કરોડો પતિ ઉદ્યોગપતિ બધાનો ઉપયોગ કરે છે આજ બેંક સિસ્ટમ ધીરે ધીરે ઓછી થતી ગઈ એટલે બેંક ને આજે લોન અપાવાનું આ તે કામ બધું વધારે કર નાય
ના મને ખબર નથી હા બઉ મસ્ત સિસ્ટમ છે આટલું પે મારી પાસે આવ્યું હતું એક વખત આ બ્લોક સિસ્ટમ વાળું પણ આપણને બહુ
એટલે આખું ડિસેન્ટ્રલાઈઝ ફાઈનાન્સ સિસ્ટમ કરી નાખ્યો ફાઈનાન્સ ને જળમથી ખાડવા માટે આ સિસ્ટમ લાવું છે પણ હજુ શું છે ઈન્ડિયન પીપલમાં જેટલું મગજ બધું ઘાલેલું ને બેંક નો તો દખાલતો જ નથી એમ આજે આ મારા પૈસા બેંક માંથી મારે ઉપાડવા હોય તો લાઈન માં ઉભું રહેવું પડે મમાં પાછી લિમિટ છે કે દસ હજાર તમને ખાલી ત્રણ વાર કાઢી શકો એ બધું એ સેન્ટ્રલાઈઝ માં આવે એ જેમ સરકાર આપણને નાચા એમ નાચું પડે પણ આ જે ડિસેન્ટ્રલાઈઝ છે તે આપણેે માલિક એના કે આપણા પૈસા આપડી પાસે જ રે ને સેફ રે ને એમાં પાછો વધારો થતો જાય દર છ છ કલાકે હા એવી સિસ્ટમ માં આપડે એને કેહેવાય ડીસેન્ટલ હા એટલે એ આખું બ્લોક ચેન ટેકનોલોજી પર મેં આખું સ્ટડી કર્યું છ મહિના ને અંદર ઉતારી રહ્યો પછી બધું ખબર પડી કે હા આ કેમ છે એ તો જો બીચ કોઈન આટલો બધો ઉપર આવી શકે ને લોકો યુઝ કરે છે આજે જે આ યુદ્થ થાય છે નેને અમેરિકા ને એ એના લીધે થાય બીટકોઈન એની પાસે વધારે છે જે દેશ પાસે બીચ પોઈન્ટ વધારે એ આજે પાવર ગણ તો બીટકોઈને એટલી બધ વેલ્યુ થઈ ગઈ છે આજે કે એ દેશ લેવા માટે પ કરે છે પણ ઈન્ડિયા પાસે આજે કશું નથી એટલા બધાીટકોઈ
નથી એમને
ઈન્ડિયા એટલે યુએસ એ આજે જે આટલું પેલું કરે છે તે વજપઈ ના લીધે
હમ હ હ કે સોમ બહુ મસ્ત નોલેજ આપી તમે હમ ગુડ
ડિજિટલ કરન્સી પર હવે આપડણે વળવાનું છે બેન્કિંગ સિસ્ટમ સમ બધું નાબૂદ કરવાની છે એના માટે આ બધા
બરાબર હવે એક એક ન્યુઝ વા આવ કે ત્રીસમી તારીખથી આ પ્લાસ્ટિક નોટ ચાલુ થઇ જવા ને
હા એ પ્લાસ્ટિક ને એ બધું લાવશે એ તો હવે આ લોકોનું જે ચાલુતું છે છાપવાનું કામ એ બંધ નની થઈ જાય એના માટે એક બીજું ઓપ્શન લાવશે પછી ધીરે રહીને એ લોકો હજુ ડિજિટલ કરન્સી પર આવશે આાર કઈ કોન કઈ લઈને આવવાનો છે ડહી િયામાં આવતા વાર લાગશે હ જો પંદર વીસ વર્ષ નીકળી જશે
ઓહહ હ હ
કામ કરીએી ડિજિટલ કરન્સી પર જ એટલે ઇન્ડિયાને જાગૃત કરવાનું છે લોકોને આર્થિક અભિયાન એટલે માટે અમે ચલાવીએ કે તમે હજુ બી જાગૃત થાવ કારણ કે પછી આવતા વર્ષોમાં આપડે ડિજિટલ તરફ પળવું જ પડશે બધું આ વસ્તુ હમણાં તે સ્ટડી કરીને એમાં આગળ વધવું જોઈએ બધા
હ
એટલે અમે લોકો બધાને સમજાવીએ આવુ બધું મીટિંગ કરીએ અને લોકોને જાગૃત કરીએ છે. બસ આજ વસ્તુ છે ડિજિટલ વસ્તુ. હજુ તો આ અડધા પ્રોજેક્ટ છે આખો પ્રોજેક્ટ સમજવો હોય તો ડિટેલિંગમાં હજુ થોડો સમજવો.
કઈ નઈ પ્રોજિક એક વખત